કેમ છો હલો હમ્મ કેમ છો?
બસ હું એકદમ મજામાં છું. તમે કેમ છો? ઘણા ટાઈમ પછી તમારો ફોન આઈવો.
હા હું પણ એકદમ મજામાં છું. અ બોલને શું ખાસ કઈ વાત હતી કે તે મને મી તને જ યાદ પણ કરી હતી પણ અ તારે કઈ પણ ખાસ વાત હતી તારું પેલા કોલ આવ્યો તો પછી છે ને કોલ કટ થઈ ગયો એટલે મને બે દિવસ પછી પાછું યાદ આવ્યું હું કામમાં હતી એટલે મને કઈક ખાસ યાદ નો રહ્યું એટલે મેં કીધું લાવ હવે હું તને ફોન કરું શું થયું તું કઈ થયુ તુ
અરે હા યાર તને ખબર છે કે આપડે ગુજરાતમાં આ વખતે પર્યાવરણ સરક્ષણો અ ફેકીલ વર્લ્ડ ઉજવાઈ રહ્યો છે આ ફેસ્ટિવલમાં તો પર્યાવરણ બચાવવા માટે ખાસ કરીને એક પેડમાં કે નામ અભ્યન અંગલ અ અંતર્ગત વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે ખૂબ સરસ પ્રદષણ યોજાવાનું છે. મને થયું કે આપણેે બંને સાથે મળીને જઈએ તો મેં કીધું લાવને પેલા તને કોલ કરું તું હા પાડતી હોય તો પણ આપડે પણ જઈએ સાથે મળીને શું વિચાર છે તારો આ બાબત પર
અરે વાહ આ તો યાર ખુબ જ સરસ વિષય છે જેમ કે પર્યાવરણ માટે તે કીધું કે અત્યારે તો વૃક્ષારોપણ વધુ કરું પડે કેમ કે હે ને ગ્લોબલ વોલ વોર્મિંગ છે ને એટલું વધી ગયું છે અત્યારે હાલમાં કે તું વાત જ પૂછમાં એમે જો પ્લાસ્ટિક રયો જ્યાં ને ત્યાં બધા કચરો નાખે પણ તો પણ ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા આ એ પણ છે ને કચરાની ગાડી પણ અ ઘરે ઘરે આવે છે અને ઈ બધો સૂકો કચરો પછી ઈ લીલો કચરો ઈ બે પણ અલગ અલગ નાખવાના અને ઈ મહાનગર પાલિકા વાળા પણ એ એનો હે ને સારો યોગદાન છે આ બાબતમાં અને ઓમ તો જોઈએ તો હવે તો રોડ ઉપર છે ને પ્લાસ્ટિક કેવું જો કે ઓછું જોવા મળે છે આ રીતે અ મહાનગર પાલિકા વાળા હે ને બધું ધ્યાન દે છે એટલે એ પ્રમાણે હે ને કચરો જ્યાં ત્યાં અત્યારે હવે હાલમાં જોવા મળતો નથી. તો આ બાબતે તો તું જોઈએ તો સારું કેવાય પણ આપણા પર્યાવરણ માટેને એનું સરક્ષ ક્ષણ કરવુ એ પણ ખુબ જરૂરી છે ને એટલે આ ફેસ્ટિવલ છે ઈ કઈ જગ્યાએ છે. તને ખબર છે?
હા આ ફેસ્ટિવલ તો ખાસ છે ને આપણે સાયન્સ સિટી ખાતે યોજાવાનો છે. અને એઈ હેને ઓનલાઈન પાસબુક કરવા પડશે એમાં તો ઓફલાઈન કરતા તો ઓનલાઈન કરવા પડશે મેં એવું સાંભળ્યું હે અને મેં હમણાં જ વેબસાઇટ ચેક કરી લીધી પ્રોસેસ બઉ સિમ્પલ છે. બસ આપણું નામ અને ઈમેલ આઈડી નાખવાનું છે બીજું તો કાઈ એમાં અ નાખવાનું નથી પણ તો હું રજીસ્ટ્રેશન કરી નાખું પણ મેં કીધું પેલા તને પૂછી લઉ તો આપડે સાથે મળીને જ બંને રજીસ્ટ્રેશન તારું મારું હું કરી નાખું છું તું હા પાડતી હોય તો
અરે હા એ પણ છે ને ઓનલાઈન બુકિંગ પેલી પર્સનલ ડિટેલ્સ વાળું સુરક્ષા નું ખાસ ધ્યાન રાખવું પડે. કેમ કે આજકાલ તો તને ખબર જ છે કે ફ્રોડ બહુ જ વધી રહ્યો છે એટલે ઈ બાબતમાં આપણેે જો અ થોડું ધ્યાન રાખી તો વધારે સારું કેમ કે પછી આ પ્રમાણે અમુક અમુક એના હિસાબે હે ને બહુ છેતરપિંડી ને એવા બધું થઈ એ છે. એટલે તું જરાક જો અને મને વાત કર તો તું કેતી હોય તો આપડે એ પ્રમાણે કરીએ.
અને હા પણ છે ને તને ખબર હોય તો કે તારી વાત તો એકદમ સાચી પણ હેને પાસબુક કરતી વખતે ક્યારેક આપણે ગુપ્ત ઓટીપી અને વન ટાઈમ પાસવર્ડ બેકની તો કે સરનામું જેવી પર્સનલ માહિતી કોઈ સાથે અજાણે લિંક કે સેડ ના કરવી જોઈએ આ ફેસ્ટિવલ પાસ તો તદ્દન ફ્રી છે એટલે કોઈ પેમેન્ટ કે ઓટીપી ની જરૂર નથી એ વાતનું પણ તું ખાસ ધ્યાન રાખજે
તો તો સારું જ ને નહીતર તો આજકાલ તો તને ખબર જ છે કે કોઈ પણ બાને હે ને ફોન કરીને ઓટીપી માંગી લઈએ તો ઈ બાબતે તો આપણે કોઈને ફોન પર આવું ઓટીપી આપવું ના જોઈએ કેમકે એ લોકો ને તો એવું જોઈ કોઈ પણ આપને એમ કે તમારું આ ગિફ્ટ આવી ગયું છે તો આપણને એમ થાય કે હા કદાચ આપણા ફ્રેન્ડ સર્કલમાં કોકે મોકલું સે એમ અને એઈ પ્રમાણે આપણે એને ઓટીપી પણ આપી દઈએ એટલે હું તને એમ કેતી કે તું જો ક્કસપ થોડું ધ્યાન રાખજે ચલ તો આપડે કે જ આપડે ક્યારે નીકળવું છે ને એવું બધું શું પ્લાનિંગને પ્લાનીગ છે તારું
મારો તો એવો વિચાર હે કે શુક્રવારે સાંજે નીકળી પણ પછી એમ થાય કે શુક્રવારે સાંજે તો નહી મેર પડે તો શનિવારનું જ રાખી ચાલ ને શનિવારે સવારે જઈ તો કેવું રેશે અને ત્યાં સ્ટેશન પર લિવિંગ અને વેસ્ટમાં ટકાઉ જીવનશૈલી અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું પણ વર્કશોપ છે તો આપણને ઘણું ઘણું નવું શીખવા પણ મળશે અને એમાંથી ઘણું નવું આપણે શીખી પણ શકીએ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પણ સકી શું કેવું છે તારું
પરફેક્ટ તો મને તો હોય ને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું બહુ જ શોખ છે કેમકે હું પણ છે ને અહિયાં મારા ભત્રીજો છે એને સ્કૂલ માંથી છે ને અમુક અમુક પ્રોજેક્ટો આવતા જ હોઈએ છે એટલે હું એ એ રીતે પણ શીખવતી હોય કે આપડે જો નકામી વસ્તુ કોઈ પણ પૈડી હોય તો એને આપણે છે ને યુઝ કરી લેવી જોઈએ અને જો ત્યારે પાછી યુઝ થઈ ગઈ હોય તો પણ એ સારી હોય ને તો એનું પાછું રીયુઝ પછી બીજી વાર પણ તેને યુઝ કરી લેવી જોઈએ એટલે એઈ રીતે તો વેસ્ટમાંથી બેસ્ટ બહુ સારું રે એમ અને હું ત્યાં આવું તો આપડે આમ અલગ બીજું કઈ પણ આવું શીખીએ કે કેવી રીતે બનાવે તો આપણેે એ મદદ પણ કરી શકીએ ને ઘરે પણ કે આ રીતે હોય અને આપડે બીજાને પણ આ બધી માહિતી શેર કરી શકીએ કે તો આપડે ત્યાં જઈએ ને તો આપડે આ બધું જોઈએ તો બોલ આપડે ક્યાં મળશુ
અને તું સવારે નવ વાગે હેને મેન હાઈવે પાસે આવી જજે ત્યાંથી ને આપણે સાથે નીકળી જશું કોઈ ચોક્કસ સરનામું શોધવામાં સમય નહી બગડે એટલે હેને આપણે સાથે મળીને જતા રહીશું કે હાઈવે પર તું આઈ જા તો સારું રહેશે
તો આપડે નીકળી તો જઈશું પણ આપણેે કઈ રીતે જવાનું હોય એમ કે આપડણે બસમાં જશું કે પછી આપડા ફ્રેન્ડ સર્કલ મળીને કઈક ટ્રેન બુક કરાવશું કે આપડે ઓમ જવું છે તો આપડે કઈ રીતે જશું કેમ કે આપણા ઘર થી તો એ એકસોને વીસ કિલોમીટર મીટર દૂર થઈએ તો આપડે કઈક તો વાહનમાં જવું પડશે ને એમનામ તો હાલ એવું નથી કે આપડે આ ગાડી લઈને નીકળા એટલે તું એક પર સરખું એવો પ્લાન કરો અને તું મને સરખું એવું તું મને કે અત્યારે. તો મને ખબર પડે કે આપડે કઈ રીતે નીકળવું એમ.
હા તો હે ને મારું કેવાનું તો એમ જ છે કે આપડે બસ માં જતા રહી. પણ હું તને શું કે તી તી આ બધું તો ઠીક છે આપડે જતા હો તો આવશું પણ તેના પછી હે ને આ હા મેં એવું નક્કી કર્યું હે કે મારે આ વખતે હેને મારા જન્મ દિવસ ઉપર મારે હે ને વૃક્ષારોપણ કરવું હે તો મેં એવું વિચાર્યું કે મારા જન્મ દિવસ ઉપર છહે ને હું સો વૃક્ષ વાવું. તો તું મને મદદ કરાઈસ.
હા એ તો મારા માટે ખુબ આ ગર્વનું કામ કેહેવાય કેમ કે વૃક્ષ રોપણ એ એટલે તો એક જીવ જ છે ઈ આપડે એક જીવને જો એનું ઉપર સાર સંભાળ રાખ રાખીએ એને વાવીને પછી એનું જે સેવા કરીએ એ તો બો બધું શું સારું કહેવાય તો તું મને ચોક્કસપણે કેજે એવું હશે તો આપણું ફ્રેન્ડ સર્કલ ને પણ આપણે બોલાવી લેશું અને વૃક્ષ રોપણ આપડે કરીશું.
હા તો એવું કર કરીશું પેલા તો હે ને મારે કોક આ વા કોક આગળથી હે ને કે પૂછવું પડશે કે ક્યાં કઈ સારી નર્સરી હૈ નર્સરી માંથી સારા વૃક્ષ લેવા હૈ. શો અને જો બીચ મળે તો બીચ ને જ લઈ લઈશું પણ વૃક્ષ મળે ને તો સારું. કે ડાયરેક્ટ આપણે વાવવાના જ રે. અને એક એવી સારી જગ્યા પણ ગોતવી પડશે કે જ્યાં હે ને હું આ બધા વૃક્ષ વાવી શકું તારા ધ્યાનમાં છે આવી કોઈ જગ્યા.
અ એવી જગ્યા તો અમુક અમુક હૈ ને આશ્રમ પણ હોઈએ છે આપ આપડે આપણા આજુબાજુમાં તો મારું એવું કેવું છે કે આપડે એવું કરીએ તો કે આપડે જ્યાયા ચાર પાંચ જે આશ્રમ હે વૃદ્ધાશ્રમ હે અનાથ આશ્રમ હે એવા બધા આશ્રમ હે ને તો હું એક જગ્યાએ ત્યાં ગઈ હતી ને વૃધાશ્રમ માં તો ત્યાં એ ને છો જગ્યા તો બો જ સારી એવી હતી. પણ અહીંય વૃક્ષો તો બહુ આવાવતું કેને તો નહી વતાતા. તો આપડે અહીંયાં જઈએ ને અહીંયા થોડાક બહુમાં બહુ હાલ વધારે નહી તો કઈ નહી પણ દસ તક વૃક્ષસ આપડે ત્યાં વાવી દઈએ. આપડે છે ને બધી જગ્યાએ અલગ અલગ રીતે આપણે વૃક્ષ વાવીશું. એટલે એક આખી જગ્યા માં એટલા બધા વુક્સ ના બોવાય અને આ જો કોક કે છાંયા બેસી શકે અને કોકને કામ આવી શકે ઈ તો આપડે વધુ સારું કેવાય ને.
હા એ વાત તો તારી સાચી જ છે. પણ હું એમ કું કે આમાં તો હે ને વધુ ફ્રેન્ડ જોડાય ને તો સારું બઉ જલ્દી કામ થઈ જાય કરતો ત્રણ ચાર દિવસ આ કામ ચાલશે. અને સાથે સાથે હે ને મેં માટી પણ નું પણ નક્કી કરવું પડશે કે વૃક્ષ મા માટી સારી માટી પણ જોઈ ને. તો મારું એવું વિચાર છે કે જે વૃક્ષ આપડે નર્સરી માંથીને લઈ ને તો એના એ કુંડા ની અંદર હે ને થોડ થોડું માટી પણ નાખી દઉ. તો હે ને અમારે આયા તો બઉ મસ્ત બ્લેક માટી મળે હે તો હું એ પણ લઈ લઉ તારું શું કેવાનું લઈ લઉ.
અ એવું હોય તો લઈ લેજે નકર તો હું હું હે ને આપડે એટલા બધા કુંડા વાવા હોય તો એક ટેક ટ્રેક્ટર ની તો જરૂર પડશે જ તો અમારે ત્યાં છે ને કે અમારે ત્યાં થોડુંક દૂર માં તો અહીંય છે ને માટીના આખ આખા ટેન્કર આવતા હોઈએ છે તો સારી એવી માટી હોય તો ફળરૂપ વુક્સ પણ જલ્દી એનો વિકાસ થાય. તો તું કેતી હોય ને તો હું પેલા ભાઈ ને કહી દઈશ તો એ રીતે આપડે એક કા ટ્રેક્ટર તો મંગાવી લઈએ તો તારું શું કેવાનું થાય.
મારું કેહેવાનું તો એમ થાય કે હા એ તો મંગાવી લઈશ પણ એના સાથે ખાતર ની પણ જરૂર પડશે તો મારા કોન્ટેકમાં એક વ્યક્તિ છે તો હું ત્યાંથી તે પણ મંગાઈ લઈશ બરાબર.
હા એ ખાતર તો અત્યારે ઓર્ગેનિક મસ્ત આવે છે એનાથીઈ ને એ- વિકાસ સારો એવો થાય પણ એ વૃક્ષ હે ને થોડુંક આમ સારું એવું ખીલી જાય ને પછી આપણેે એને ખાતર નાખીશું બરોબર છે.
હા તો ઠીક છે સારું ચલ તો હું તને સાંજેની રાતે કોલ કરું.
હા તો હું પણ છે ને આપડા ફ્રેન્ડ સર્કલમાં બધા ને કહી દઈસું ને આપડે આ કામ છે ને એક જ દિવસમાં તારા બર્થ ડે ઉપર પૂરું થઈ જાય ને એવો આપણેે પ્રયત્ન કરશું ઠીક છે.
હા ઠીક છે બાય.
હા બાય.